એક મિનટ.
બ
હા બોલ છું કરેછ?
હલો.
હા શું કરે છે.
કઈ નહી બોલ જમીને બેઠી છું.
શું ખાધું
હમ ભિંડા ના શાક દાળ ભાત. ભાખરી હમ. તે સુધા મ.
મેજ. છે ને એજ રીંગણ બટાકા પાપડી નું શાક રોટલી દાળ ભાત.
ઓકે બરાબર છે. અમારે ઘરે છે ને રાત્રે ઢોંસા બનાવવાનો વિચાર છે જોઈએ હવે ખીરોું પલાળ્યું છે ટાઈમ મળશે તો બનાવી દઈશું.
મારેય બનાવા છે મને બહ ગમે બનાવાના મસ્ત ગ ગ ક્રિસ્પી ક્રંચી.
યસ મ મજા આવે ડોસા ખાવાની.
બ
હા. શું હોય તું કેવી રીતે બનાવું છું ઢોસા. મતલબ એનો. જે સબ્જી બનાવાની હોય ને સ્ટફિંગ એનું એક. કેવી રીતે બનાવું છું?
એમાં છે ને હું બટાકા બાફી લઉં છું અને બટાકા ના બાફીને એના ટુકડા કરીને કા તો એકદમ મેસ છુંંદો કરીને વગાર કરી દઉં એમાં ખાલી હળદર મીઠા નુ મારચું નહી નાખવાનું એમાં. એ જે સંભર મસ્તો હોય ને ચટાકેદાર તો ચાલે એટલે પછી મસ મસાલા નો વગાર કરી દવ પત મીઠા વાળો ને ચીઝ નાખી દઉં. મારા ભઈ ને ચીઝ વાળા બહુ- ભાવે. કા તો ઢો ત્યારે મસાલો મૂકું નાને ડોસાની અંદર ત્યારે એમાં ચીઝ નાખી દઉ
અચ્છા. હમ અમે એ અમે છે ને માર મમ્મી ટામેટા વટાણા એવું બી નાખે છે ઢો મસાલા
હા નખાય ને. ટામેટા વટાણા પેલું મેસૂર મસાલા ઢોસા કે ને એમાં બહુ મસ્ત લાગે પેલું. ભાજી જેવું બનાવી દે ભા પાાવભાજી ની ભાજી જેવું
હા કેપ્સિકમ બી નાખે અંદર કેપ્સિકમ ઝીણા ઝીણા સમારી ને બટાકાને મેશ કરી દે અને અંદર વટ ટણ બફીને ના અને એ બી થોડું ટેસ્ટી જ બનાવે બધા મસાલા એ નાખી ને.
ઢોસા તો ગમે એવા બનાવે, ટેસ્ટી જ બનાવમ
અ, હા, અ ચલેની ચટણી જોડે તો વધારે જ મસ્ત લાગે
હા, ટોપરાવાડી જ એ મસ્ત લાગે એમાં અડદની દાળનો જે વઘાર કર્યો હોય ને મસ્ત આમ ક્રંચ આવેમ
હા, અને ઢોસા ભી એકદમ ક્રન્ચી બના મજા આઈ જાય
ઢોસા ને ક્રંચી બનાવાનો એક મસ્ત આઈડિયા કવ
શો.
થાય અને મસ્ત ક્રિસ્પી થાય ખીરું જયારે આપડણે કાઢીએ ને. તરેમાં. થોડી એક અડધી થી અડધી ચમચી ખાંડ ઉમેરી દેવાની અનેને હલાઈ દેવાની મસ્. પછી જે બ્રાઉન કલર આવે ને. ઓ મસ્.
ઓ. તે.
ટ્રાય કરજ આજતા મમી
હમ કરીશ કરીશ ટ્રાય કરીશ અને બીજું તો છે ને બુથી મંચુરિયન બનાવવાની ઈચ્છા છે પણ બહુ કંટાળો આવે છે કેમ કે એમાં બધું સબ્જી કટ કરવાની થાય
હા મને પણ એક બો પણ કોબીજ સુધારવાની કેપ્સિકમને બધું જ નાખવું હોય
હા એજ એટલે જ નહી બનાવતું
રવી વાળું કરે તો પછી તો ડુંગળી કેપ્સિકમ એમને બધું કરું
હમ હા એટલે જ ને એજ કંટાળો આવે છે કરવાનો
ઢોસા બનાવવાના છે તો ઢોસા ફીરું વધે તો પછી સવારે ઈડલી કરના
ટલી હા તો ઇડલી બી દો ને જો એ ઈડલી બી વધારે પડતી બની જાય ને તો પછી અ એક મહયના કંટાળા હોય ને તો ના ઢોકળા ને ઈડલી બનાવી લે હોય કેટલા એને પીસીસ માં કટ કરીને પછી એનો ઘર કરોાય જીરો લીલા માર નાખી અને એ પછી ચટણી જોડે ખાવાનું
હ ઘરેની એટલી વસ્થ આવે
હમ પછી એવી રીતના હ ઘરેલા પાાવ બી બનાવાય છે મસાલા પાાવ ઉપરથી ચીઝ નાખવાનો મસ્ત
હ મસ્ત લાગે આપડે ગુજરાતી એ બધું નવું નવુ અટપટું કરે ને જ્યારે બધામાં વઘાર કરી દઈએ અલી, તું માનીશ નહી, હ તો માનીશ નઈ ને પાસ્તા કાલે કુકર માં બના્યા
ને મારા મમ્મી લોકો બહાર ગયા હતાા તો મને મને કીધું તા જે બનાવીને ખાવું એ ખાઈ લેજેને મને આવતો હતો કંટાળો બનાવો ખાવા તા પાસ્તા બાફવા ના પાછ હવાર ના ઠંડા કરવાના પાછા એમા વ ઘાર કરવાનો મસાલો કરવાનો. મે હ શું કર્યું? કુકરમાં તેલ મૂકીને વઘાર કર્યો પાસ્તા કાચા નાખી દી બે ગ્લાસ પાણી નાખીને બે સીટી બોલાવી દીધી
અચ્છા
મસ્ત થઈ ગીયા
હમ બરાબર છે.
જલ્દી જલ્દી બનીય એ ગીયા.
હા એજ ચાલે અવે ગુજરાતીઓનું તો ખરું હોય કે બધી વસ્તુમાં રયજીરું ન તો વગાર હોય હોય ને
હા
દરેક વસ્તુમાં ચટણી બનાવે ને તો એમાં બી હોય.
હાસ તો
રાયજીરૂ નો વઘાર કરી દે લીમડી ફોડે
હમ આમલી વાળુ પાણીપુરી બનાવી છે, આમ દેવ પાણી તીખું ખાટું તીખું પાણી
હમ અમે થોડા દિવસ પહેલા જ બનાવી હતી પાણીપુરી. ખજૂર આમલીની ચટણી કરીને અરે રહી ગયું મને ખબર નથી. હમ નેક્સ્ટ ટાઈમ પાકો બોલાવી તો
ક્યા ખબર ન સ્કૂલ
હમ. થોડા દિવસ પછી બનાઈશું નેક્સ્ટ વીક ના
સારું તો હું આવીશ ત્યારે
એ હા ચોક્કસ ખજૂર આમલી ની ચટણી બહાર છે, ને
થઈ ગઈ છે પાણી પૂરી
આજે તો બહાર ખાવા જવાનું પોસિબલ થાય
આપડે જઈએ પછી સાંજે એવું હોય તો ત ઘરે થી નીકળતું હોય તો આપડે સાંજે જઈએ પાણીપુરી ખાવા
એવું કરીશું એવું કરીશું
પેલીને પણ બોલાવેલ છે
અચ્છા
બર
સેવ પૂરી દહીપૂરી બધું જોડે જોડે બની જાય એકવાર પાણીપુરી બનાવ ને એટલે
હા એ સારું પણ બધું આમ વેરાયટી મળી છે તું ઢોસા જોવઢોસામાં અલગ અલગ વેરાયટી પી હોય તો ખાલી અંદરની સ્ટફિંગ બદલવાની
હા એ જ ને સ્ટફિંગ બદલ્યું એટલે બીજી નવી વેરાયટી
હા
તો મૈસૂર મસાલા ખાવાની પણ વધારે મજા આવે હા
હા મને તો બહ જ ખાર અમલ છે ને મા મારી કઝિન કેનેડા થી આ હતી ને તો એને માણેક ચજું શું અમદાવાદ ત્યા ક હતાને રાત્ર એટલી પબ્લિક એટલી પબ્લિક ત્યાં ગોટાળો તો તમાબળ ત મસ્ત ડઢોસા એની જોડે ઢોસા પ્લેન બટર વાળો આપે મોટો ક્રિસ્પી અને સાઈડમાં નાની પ્લેટ આપે એમાં ગોટાળો હોય ચીઝ બટર બધા ન મસ્ત કરેલું છે એટલું મસ્ત મ
મજા આવે ખ પકોડી ખને ચ્છા ખાાય છે જવાની તો નાંબલી ત તો
ડ છે ચા પલી ફોન કરીને પૂછી જઈશે આવે તો
હમ હમ ચોક્કસ પૂછી જોઈએ હમણાં
હા
હમ પકોડી તો ક્યાંની ફેમસ ટ હ છોટા પવા નવી
ચટાકહે એવી તો ક કે પેલું પડલ પાણી પૂરી છે, ને ત્યાં સારી હોય છે, મસ્ત લાગે પ પછી એક જગ્યાએ છે. આપડે પેલું અ પોપ પેલું એમાંને સ્વામિનારાયણ મંદિર બને છે ને નવું
હમ.
એની સામેની સાઈડ નો રસ્તો છે ને જે
એ હા
ત્યાં એક જણ ઉભા રહેતા હતા ત્યાં થોડું મેજિક મસાલા વાળું પાણી આપે બહજ મસ્ત લાગે. પણ હવે અત્યારે થી ઉભા રહેતા ખબર નહ ક્યાં ઉભા રહે છે, કેમ કે બધા ઉભા રહેવાની લારી વાળા ને ના પાડી દીધી
હા, હા, સ્ટ એ લોકોને ફૂટપાથ પર ના પાડી છે ને ઉભા રહેવાનું એ લોકો બિચારા કઈ ઉભા રહેશે, હર જગ્યાએ કે એડજસ્ટ કરી ને
હા, હ
એટલે આપણને જલ્દી થી એટલે આપણને જલ્દી થી મળે બીના
હા, એ જ તો પ્રોબ્લેમ છે
હ, હમ એટલે ગુજરાતીઓનું ફૂડ સારું, મતલબ ચટાકા વાળું, એટલી બધી આઈટમો, હજારો આઈટમ હોય છે જ
રમતા છે, તે ગરમી વધારે વધી ગયો છે, ને તો બહાર બધું ખાસ મળતું નથી, લાઈક લારીવાળા નથી ઉભા રહેતા બહુ
હા, જુસ વાળા ન વધારે હોય છે, ફ્રૂટ વાળા વધારે હોય છે હમ. તે ઉનાળ માં શકમજી પીવાની હોય તો ર મજા આવે
મારો પીવી છે. બુ બોલે છે, મને ઈચ્છા થાય છે. અતારો અવાજ કપાય છે.
કરું હા હવે આવ્યો?
હા. ભલે તું બોલે છે ને ખાવાનું પીવાનું સાર થાય. સિકંદજી પાણી પૂરીને બધુ
એ ખાટી ખાટી હોય ને એ સીડસ ને એવું નાખેલું હોય ને મજા આવી જાય.
મસ્ત ચાલલી ઠંડી બો સળ
હમ તડકા હ ક ફરવાનું ને પીવા મળી જાય ને તો હમ હા એજ એવું વેટ મનામ એક કોલ આવે છે ક્યા તો ખબર ન કણક થાય છે.
હવા. ન વાંધો સા પછી હ હા વાંધો. હ.